પેર મે રેનિંગ ડૂગલા ગલ ખે ડૂગલા. હેલો અવાજ આવે છે. આપડે આવે છે.
આવે છે.
આ કઈ નથી કરતી આ જોતી હતી વરસાદ. ચાલુ ખાઈ ગયો છે.
સારું સારું ગરમી પણ બહુ જ છે નઈ વરસાદ આવે તો થોડું ઠંડુ પડી જાય મોસમ.
આજે વાત બહુ લેટ થાય ગય છે વા બારી જૂન મહિના મે.
મમ ભારી ત ગીફ ફ સાચી વાત એટલે જ તો ગરમી તો હાલત ખરાબ કરી નખ
અ એટલે બારિશ હોય તો કિસાન. પણ કિસાન કે લી બી સારું થાય છે કે. અનાજ હોોયને--ઓ
સાચી વાત તો ખેડૂતો માટે તો હોય છે ને ખેડૂતો તો વાારે વરસાદની રાહ જોવાવે છે.
હા.
કેને કે ભારત આપણું ભારત એક કૃષિ પ્રધાન દેશ છે આપણા દેશની અર્થવ્યવસ્થા માં કિસાન નો ખુબ મહત્વ આપો છે. કિસાન દિવસ. દિવસ રાત મહેનત કરીશ આપણા માટે અનઉગાવે છે. એટલે જે કિસાન દેશ જો અન્નદાતા કરવામાં આવે છે.
હા સારું છે આ સાચી વાત કઈ તમને. આપણા તો શાસ્ત્રોમાં પણ કવાયું છે કે અન્ય પૂર્ણ બ્રહ્મા છે જયારે અનભગવાન નું સ્વરૂપ માનવામાં આવે છે ને ત્યારે અન્ન ઉગાડનાર ને કીચા કિસાન નો સન્માન કરવો હોય આપણી નૈતિક ફરજ બની ગઈ છે જયારે આપણે કિસાન તોરે સુરજ ઉગે ને પેલા ખેતર તરફમાં નીકળી જ આવે છે. અને સાંજ ના. અંદાજ સુધી મહેનત કરે છે ગરમી હોય ભલે ઠંડી હોય કે વરષા હોય તે પોતાના કામને ક્યારે પાછો નથી હટતો તેમનું જ હોય છે કે દેશના કોઈ પણ નાગરિક તેને અનની કમીને પડે છે.
હા બઉ સરસ હો તો હોય છે ને અને સવારે સુરજ ઉગે પેલા નકસાન ખેતર તરફ નીકળી જાય છે અને સાંજ સુધી તડકો ગરમી વરસા અને ઠંડની પરવા કર્યા વગર મહેનત કરે છે તેમની મહેનતમાં કારણે જ આપણા ઘર સુધી રોટલી શાક દાળ છોખા પણન અને શાકભાજી પહુચે છે.
હા સાચું કયો તમને આપણા ભારતમાં તો વિકાસમાં કિસાનો નો સ સિપાલો કે છે કે કષિ પ કિસાન નું જીવન નથી. પણ દેશની અર્થવ્યવસ્થા નો મજબૂત આધાર પણ છે. ખેતી સાથે તો દૂધ ઉત્પાદન ને પશુપાલન ને બગાયતી. અને અને મત છે ઉદ્યોગ ને પણ લાખ આખો લોકોને રોજગાર આપે છે.
સાચી વાત
આપણે તો કિસાન ની મહેનત તો આદર કરવો જોઈએ. કે બાજારમાં શાકભાજી હે અનાજ કે ફલ હૈ એને ખરીદી ને ત્યારે યાદ રાખવું જોઈએ કે એ વસ્તુ પછ કોઈ કિસાન ની મહિનાઓની મહેનત છુપેલી છે.
આજે તો સરક સરક
હમ
સરકાર પણ કિસાનો માટે અનેક યોજના ચલાવી રહ્યો છે. જેથી સિચ ચીસ એ આધુનિક ખેતી એ સારા બીજ અને આર્થિક સહ મલી રહી છે પણ સાચા અર્થમાં તો કિસાન નો વિકાસ ત્યારે થશે ત્યારે પણ તેમનું સન્માન થ જશે.
સાચી વાત ને જી કિસાન ખેતી. તેના કરતો હોય ને તો આપણાં ભોજન ક્યારે મળે છે. એટલે આપણા જીવનમાં કિસાન નું સ્થાન ખુબ ઓછું છે. આપણે જે અન ખાઈએ ચીન એઠ પણ એને કિસાન નો પસીનો કમાય છે. એટલે આપણા દેશના બધા ખેડૂતોની બધા કિસાનોની બહુ રિસ્પેક્ટ કરવી જોઈએ બધા માણસોને.
હા સારું છે કિસાનો કેટલી મહેનત કરે. કે તેનો હોઈએ. આપણે આજના તો યુવા યુવા એ ખેતી નાનું કામ સમજવાની ભૂલ ન કરવી જોઈએ કેમ કે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ખેતી કરશું. તો ખેતી પણ એક સફળ અને સમાજ સન્માનજનક કસાઈ બની શકે છે. મેં તો એલું જ કહીશ કે જે દેશમાં કિચન હતા હોય ને તો એ દેશ હમેશા સમર્થ દેશ બને છે કેમ કે કિસાન તો દેશ ન અન્નદાતા છે. એટલે તેમનું સન્માન કરવો આપના બધાની ફરજ છે.
સારું સારું અને આજ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી કારણે ખેતીમાં ઘણા વિકાસ થયા છે. ટટેક્ટર ટટઅપ સિંચાઈ આધુનિક બીજ ખાતર અને ખેતાના નવા સાધનોના કિસ્સાર વધારે ઉત્પાદન મેળલી શકે છે પણ આજ આજ પણ કિસાનનું પાણીનું અછત હવાનામાં ફેરાફેર પાકન ઓછા ભાવ અને પ્રાકૃતિક આપદા જેવી ઘણી સમસ્યાઓનો સામનો કર પડે છે કેમ કે દર વખતે કે તો વરસાદ જ્યાદા આવે છે કે પછી વરષાનો ભાગ ઓછો આવે છે. તો એનો પ્રભાવ ખેડૂતો માટે પણ બહુ પડે છે.
હા સારું છે પડે છે ને બહુ પ્રભાવ પડે છે મસા ઓછો આવે તો પડે એને ઘણું આવે તોય પડે.
હ
અને એક નાનું બીજ જયારે કિસાન ધરતી માં વાવે છે ને. ત્યારે એક ફર્ત બીજ નથી વારતો. પણ આશા હોવે કિસાન ની કે વિકાસ હોવે ઉજ્જવલ ભવિ વાવે છે મહિનાઓ સુધી પી પાકની સેવા કરે છે. ક્યારે તડકો ને ક્યારે વરસાા ને ક્યારે ઠંડી નેને ક્યારે પ્રાકૃતિક આપતો વચ્ચે પણ તે હિંમત હતો નથી. આજ કિસાન ની સાચી મહેનત માનતા છે.
સાચી વાત એટલે સરકાર અને સમાજ બંને કિસાન મદદ કરવી જોઈએ. કિસાન યોગ્ય ભાવ સિંચાઈની સુવિધા સારબીજ એના આધુનિક જાણકારી મળે. દેશની પ્રગતિ વધારે ઝડપી થઈ શકે છે.
સાચી સાચી વાત છે આપણે તો રોજ સવારે બપોરે અને સાંજે જે ભોજન કરીએ છીએ ને. એ ભોજન સજ રીતે આપની થાલી સુધી નથી પહોચતું. એના તો પછી પછ પ નો પછ ન પરિશ્રમ ને ત્યારને જે ધીરેજ જોડ્યા હોય છે. એટલીસ્ટ તો અન્નો એક એક દાણો આપને માટેથે અમૂલ્ય છે. ને અને ગીતા તો પક્ષ પોતાનો પરિવાર માટે નથી જીવતો. પણ આખા દેશ નું પેટ ભરે છે. જો કિસાન એક દિવસ પણ કામ બંધ કરી દે ન તો સમાજ નું જીવન પ્રભાવિત થાય જાય એટલે જ તો કિસાન ને દેશ ની રીડ કેવાય છે.
સાચી એટલે સરકાર અને સમાજ બની કે કિસાનની મદદ કરવી જોઈએ. મિત અને આપણો અન્નનોો બગાડ કરવો જોઈએ નથી જે અન્ન આપણે સલાલ થાલી મરે છે ને એને માટે કિસાન ઘણો પરિશ્રમ કર્યો હોય છે. અન્નના આદર કરવો અને કિસાનની મહેનત નો સન્માન કરવો બરાબર છે. એક
સાચી ક્યો તમે? આજે તો આધુનિક સમય માં જુઓ તો માં ખેતી માં ઘણા બદલાવ આવ્યા છે. છે. ડ્રોન દ્વારા દવા ચાંટવાની પદ્ધતિ ને ટપક સિંચાઈ જે હ ઓર ઉ ઉજા ને જે સોર ઉર્જા ને આધુનિકને ને વૈજ્ઞાનિક ખેતી ના કારણે ઉત્પાદન વધ્યો છે. જો આવા સાધનો પ્રત્યેક કિસાન સુધી પોહોંચે નહી તો ભારત કૃષિ ક્ષેત્ર માં દુનિયામાં સાવ થી આગળ રહી શકે પણ પણ ખેતી સાથે તો પર્યાવરણ ની રક્ષા પણ જરૂરી છે. પાણી નો બગાડ ના કરીએ ને જમીનની ઉર્વક સાત ને જાગીએ રાખીએ. જે અને પ્રાકૃતિક સંસાધનો નો સમજદારીથી ઉપયોગ કરી ને તો આવતી પેઢી ને પણ ઉર્જા ઓ ધરતી મળે છે.
સાચી વાત. અંતમાં હું તો એટલું જ કહીશ કે જે જવાન જે કિસાન વ તે એક નારો નથી પણ દેશની તાકાતનો આધાર છે. કેમ કે એક દેશનું કિસાન સુખી છે ને તો દેશ સુખી છે. એને કિસાન સમૃત છે તો જ દેશ સમૃત થાય છે.
સાચું એકદમ સાચું બઉ ખુબ વાછું સાચું કયું કે આપનો તો ફરજ છે કે કિસાનો નો આદર કરીએ. ને અન્નો બગાડ ન કરીએ ને અને ખેતી અને કિસાન પ્રતિ સમાન ભાવ રાખીએ. મેં તો એટલું જ કહું કે કિસાન ના હાથ ની મહેનત થી દેશ ઘર ઘર માં ખુશહાલી આવે છે. ને ધરતી નો છસો વીર કિસાન છે અને કિસાન નું સન્માન તો દેશ નું સન્માન છે.
સારું ચાલ.